જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. બોલો,
કેમ છો
હા, બસ સારું છે.
હું, પણ મજામાં છું. અરે મારા એક વાત પર વિચાર આવતો હતો તો મેં એ વિચાર્યું કે કેમ ના તમારાથી આના વિશે ચર્ચા કરું, આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટટેલીિજન્સ એટલે, કે એ. આઈ. એની ટેકનોલોજી માનવ જીવન કેટલા મહત્વ. મહત્વપૂર્ણ થઈ ગયો છે કેવો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
હમ, ખરું કીધું તમે,
એ આઈ નો આપણે ટેકનોલોજીનોો જે ઉપયોગ છે, જે કમ્પ્યુટર અને મશીન ઉપયોગથી આપણે માનવ જીવન કેવી રીતે વિચારવાની જે શક્તિ છે. માનવની જેમ એવી આપણે નિર્ણય લેવાની ક્ષમતા અને એના એટલા બધા આપણા જે કામો છે. એ ઝડપ અને બહ વધુ કાર્યક્ષમ બનાવી નાખ્યા છે. આ એ. આઈ. એ તો.
હા, એકદમ તમે સાચી વાત કરી આપણા જીવનને એકદમ ફાસ્ટ વધુ ઝડપી બનાવી દીધું છે.
અને કે કલાકો સુધી આપણે જે કામ કરતા હતા. કામનો નિપટારો ઈ મિંન્ટોમાં કરી આપે છે. તો એ. આઈ નો ઉપયોગ આપણા માટે કેટલું અ વધ વધી ગયો છે. બધી, જ ક્ષેત્રોમાં એ આઈ નો ઉપયોગ અ વધી ગયો છે.
જ્યાં... ખરેખર આપણને ઉપયોગી બી એટલું છે અને ગમે ઈ કામને આપને સરળ બનાવી દે છે એ આઈ થકી. આપડે કોઈપણ મુશ્કેલ કામને સરળ બનાવી શકી.
શિક્ષણના ક્ષેત્રમાં એ આઈ નો ઉપયોગ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ આપે છે પછી પ્રશ્ન નો ના જવાબ મેળવવા માટે અને નવી બાબતો શીખ હવા માટે પણ ઈ મદદરૂપ કરે છે અને અ આરોગ્ય ક્ષે તેમાં પણ ડોક્ટરો રોગ ની ઓળખ માટે અને સારવારની યોજના માટે અ અને સંશોધનો માટે એ આઈ નો ઉપયોગ કરે છે કેટલી જગ્યાએ વેપારો અને ઉદ્યોગોમાં પણ એ આઈ ગ્રાહકોની જરૂરિયાત સમજવા પછી ડેટાનું વિશ્લેષણ કરવા માટે બહુ સારી સેવાનો અ ઉ લ સ. સેવાઓ આપવા માટે પણ મદદરૂપ થાય છે. છે.
ખરું કીધું તમે અત્યારે વિજ્ઞાપન માટે જેમ કે જાહેરાતો માટે એ આઈ થકી બધું બઉ ઈઝી છે લોકો માટે એકદમ સરળ થઈ ગયું છે.
બિલકુલ કૃષિના ક્ષેત્રમાં પણ ખેડૂતો માટે પણ હવામાનની માહિતી આપવી પછી પાકની દેખરેખ અને ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન આપવું પછી બેંકિંગ ક્ષેત્રમાં છેતરપિંડી શોધ શોધવા માટે પછી ગ્રાહકો અ સાથે અ સુધારવા અને અ નાળ અ ગ્રાહ ગ્રાહકોની જે સેવાનો જે લાભ લે છે એ સુધારવા માટે તે અને નાણાકીય વ્યવસ્થાપન માટે એ આઈ નો ઉપયોગ થવા માંડ્યો છે હવે તો મોબાઈલ ફોનમાં પણ અ વોઈઝ અસિસ્ટન્ટથી આપણે અનુવાદ નેવિગેશન અને સ્માર્ટ ફીચર્સથી પણ આપણે એ આઈ ન અ પર આધારિત થઈ ગયા છીએ.
હમ ખરી વાત કરી તમે ત્યારે એ આઈ થકી આપડે અ જોઈએ ને જીવનમાં દિવસે ને દિવસે આપણે ઘણી બધી રીતે આપણને મદદરૂપ થાય છે લોકોનું અડધું જે કામ છે મોટા ભાગનું કામ જે એ આઈ થકી કે એકદમ સરળ બની ગ્યું છે.
બિલકુલ આપણને જો કેટલી બધી અ અ કેટલું આગળ લઈ ગયું છે આ કમ્પ્યુટરનું જગત છે એ આપણને કેટલું આગળ લઈ ગયું છે કેટલું વધાવી નાખ્યું છે બિલકુલ જમાનો બગડી એકદમ મતલબ બદલી જ ગયો છે કે એ આઈનો શો થી મોટો ફાયદો તો એ છે કે એ આપણને અ ઉમ સમય અને મહેનત બંનેની બચત કરે છે પહેલા આપણે કોઈ પણ પ્રકારનો ડેટા સંરક્ષણ કરવો હોય હતો તો કેટલું બધું કાગજોમાં આપણને કેટલા બધા ફાાઈલો બનાવવી પડતી હતી. કેટલું બધું અ એમાં આપણને મેન્ટેન રાખવું પડતું હવે હતું હવે તો ઘણા બધા એવા કામકાજ છે. જે આપણે એક કોઈપણ એપથી કે સોફ્ટવેર થી એ આઈ ના મદદ થી અ આપણે એક ઉમ આ મિન્ટોમાં કરી શકીએ છીએ આપણો સમય પણ અ વધારે જતો નથી અને આપણું કામ પણ બહુ જ સારી સારી રીતે એકદમ મેન્ટેન તરીકે તેથી થઈ જાય છે.
પણને બહુ સરળને સીધી રીતે આપણને એનો ઉપયોગ અહ થકી આપણે કોઈ પણ મુશ્કેલી હોય મૂઝવણમાં પૈડા હોય તો એના થકી આપણને રસ્તો મળી જાય છે.
બિલકુલ અને આપડે અહ જો અહ એ આઈ નો ઉપયોગ અહ અહ કરીએ ભવિષ્ય તો આપણ જો એ આઈ બહુજ બધ આ-આગળ અ-આગળ બધા ક્ષેત્રોમાં આગળ એની ભૂમિકા બહુજ આગળ વધવાની છે. તો આપણને બધાને જે એ આઈ ના ટૂલ્સ છે, એનો વપરાશ કરતા આવડવો જ જોઈએ. જમાના સાથે ચાલવા માટે આપણને અહ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો સારી રીતે હ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો ઈ બધાને શીખવું જ જોઈએ. કારણ કે જેમ-જેમ સમય બદલાય છે, એમ-એમ સમય એની સાથે આપણને પણ અહ કદમ જરૂરથી બઢાવવા જોઈએ. એના થી જ આપણે સમા આ આ નવીન અહ વિચારધારા અને નવીન જે ઉપકરણો છે એનો સા અહ ઉપયોગ કરીને આપણે પણ આગળ વધી શક યે છે.
ખરી વાત કરી તમે એકદમ-એકદમ સાચી વાત છે. આપણે જીવનમાં જરૂરી બાબતો માટે એ આઈ થકી આપણે નવી-નવી વસ્તુની શોધ જે થતી હોય એ આપણે જાણકારી મેળવી શકીએ. કોઈ પણ વસ્તુને આપણે ટેકનોલોજી થકી આપણને ખબર પડે, એ આપણેે એમાં સંશોધન કરી શકી. ઘણાં હુદી દે આપણને એ આઈ ઉપયોગી છે જીવનમાં.
તો જો શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, ઉદ્યોગ અને સમાજના વિકાસની મહત્વપૂર્ણ ભૂમિકા એ આઈ ભવિષ્યમાં જરૂરથી ભજવશે. તો આપણને યોગ્ય રીતે સમજદારી પૂર્વક આનો ઉપયોગ કેવી રીતે કરવો અહ અને એ આઈ માનવ જીવનને વધુ કેટલું સરળ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી શકે છે. એ જાણ થ આપણને છે જ. તો આપણને એનો ઉપયોગ અહ કેવી રીતે કરવો એનો પૂરો જ્ઞાન જરૂરથી મેળવી લેવો જોઈએ. અને આપણા જે વિક્ત જે અમ્મ કામમાં આપણને બહુ જ સમય લાગે છે, એ આનો ઉપયોગથી બહુ ઝડપી અને બહુ જ સરળતાથી થઈ રહે છે. તો જરૂરથી આ બહુ શક્તિશાળી અહ બનવાનું છે ભવિષ્યમાં. તો આપણને અહ આનો સારી રીત તે આ અને ઉપયોગ આ અહ આ સાધન નો સારી રીતે ઉપયોગ કરતા આવડવું જ જોઈએ.
સાચી વાત કરીએ. એના થકી એ આઈ થકી આપણે મનોરંજન પણ પૂરતું મેળવી શકીએ અને આપણા જ્ઞાનમાં પણ વધારો થઈ શકીએ. અને આપણું કામ પણ સરળતાથી થઈ જાય.
બિલકુલ સાચું કહો છો તમે. મનો-મનોરંજન ના ક્ષેત્રમાં પણ આપણે અહ એનો બહુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છે. અહ બધા જોઈએ કે બધાના થાક અને જુ ભાગદોડની જે અહ જી-જીવન-જીવન છે એ જીવનમાં થી એમને થોડા માટે થોડા ટાઈમ સમય માટે અમ્મ એન્ટરટેનમેન્ટ કરવા માટે પણ આ બહુ સારો સાધન છે. પછી આપણે અહ વ્યવસાયમાં માર્કેટિંગમાં ડિઝાઇન લેખન કે પ્રોગ્રામિંગ એવા બધા અનેક પ્રકારના ક્ષેત્રોમાં પણ આપ આપણને કેટલા બધા એ આઈ ટૂલ્સ ના આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કેટલા બધા એ આઈ ટૂલ્સ જે બહુજ લોકપ્રિય છે. જેમ કે ચેટ જી પી ટી, ગૂગલ છે અને માઈક્રોસોફ્ટ અહ કોપયટ એન કેનવા એ આઈ આ-આ બધા એવા ટૂલ્સ છે, જેનો ઉપયોગ કરીને આપણે કેટલાય બધા કામ પણ કરી શકી છીએ. પ્રેઝન્ટેશન બનાવી શકીએ છીએ. ડિઝાઇન તૈયાર કરી શકીએ છીએ. ફોટો અને વીડિયો એડિટિંગ કરી શકીએ છીએ અને આ બધી અહ હવે તો જે ડિજિટલ અહ દુનિયા આવી ગઈ છે આ બધી દુનિયામાં આ બધા ટૂલ્સ નો બહુજ વધારે ઉપયોગ છે. તો આપણને બધા આપ બધાને એ આઈ ટૂલ્સ નું જ્ઞાન પણ હોવો જોઈએ અને વિ દ્યાર્થીઓ માટે તો એ આઈ ટૂલ્સ જાણે વરદાન જ છે. કે જે જાતે કેટલી કોમા કોઈ પણ વસ્તુ એમને અહ શોધવા માટે કલાકો થઈ જ-જતા હતા. તો હવે ડિજિટલ રૂપમાં અહ એ ખાલી એક સારો કમાન્ડથી એ કોઈ પણ ટૂલ્સની મદદ થી એની પૂરી જાણકારી બહુજઅહ ટૂંક સમયમાં લઈ શકે છે.
હા, એકદમ સાચી વાત છે. બાળકોને અહ ઘણી રીતે ઉપયોગી બને છે. અને એનું કામ પણ સરળતાથી મિનન્ટોમાં થઈ જાય છે, એનું કામ. અને માહિતી ઘણી બધી સંગ્રહ કરી શક કે અને નવું-નવું સંશોધન પણ એના થકી કરી શકે બાળકો.
બિલકુલ અને આ બધા જે અહ ડિજિટલ માર્કેટિંગ અને કન્ટેન્ટ માર્કેટિંગમાં પણ જો એસ સી ઓ વિશ્લેષણ પ છી સોશિયલ મીડિયા, પોસ્ટ તૈયાર કરવાનું અને ગ્રાહકો સાથે સંવાદ કરવાનો અહ એ પણ સરળ બની રહે છે. તો બિઝનેસમાં એ આઈ ટૂલ્સ ડેટાનું વિશ્લેષણ કરીને અને પછી સારા નિર્ણયો લેવામાં મદદ રૂપ હોય છે તો મોટી મોટી જે કંપની હા અને જે મોટી મોટી કંપ ન્યુ જો જેમ કે અમેઝોન ફ્લિપકાર્ટ અ પછી મીશો અને આ બધા કંપનીઓ છે એકબીજાથી કમ્પેર કરવા માટે પણ આવા કેટલાય બધા ટૂલ્સ
એનો ઉપયોગ કરતી હોય છે હા
અને કેવી રીતે માર્કેટમાં પોતાના પોતાને ટોપ પર લાવો એના માટે એ કામ કરી શકે છે. અને ગ્રાહકોને સારી રીતે અ પોતાના અ હા. પોતાના બિઝનેસમાં દોરવા માટે પણ એ બહુ જ આવા ટૂલ્સ ન
હા ઓછી મિનતે વધારે કામ કરે શકે. તમે ઘરે કીધું હા એ ઘણા લોકો સુધી પહોંચાડી શકે આપણું કામ આપણે મહેનત ઓછી મહેનત એ ઘણું બધું જગ્યાએ ફેલાઈ શકે છે એમ. આપડે એટલી બધી જોકે આપણે જાત તે કરવામાં એટલો બધો વધારાનો સમય લાગી શકે જ્યારે ઓછો સમય પણ ઓછો લાગે અને મહેનત પણ ઓછી લાગે છે.
અને જો એઆઈ દ્વારા મળ માહિતી આપણે ચકાસણી કરવી હોય તો ક્યારેક આપણે અમ એને ખોટી માહિતી આપીએ તો પણ હોઈ શકે છે કે એ આપણને કઈ ને કઈ જરૂરથી જવાબ આપે આપણને ચેટજી જીપીટી નો ઉપયોગ કરતા હોઈએ જો આપણને સારા સારી રીતે પપ્રોમ્પટ્સ નાખ ન આવડે તો પણ એ આપણને શીખવાડી બી શકે છે કે આપણને કેવી રીતે કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવાનો તો આ બહુ આપણા માટે બહુ જ મદદરૂપ હોય છે. અને જમાના સાથે ચાલવા માટે આપણે પણ, હવે, જરૂરથી એઆઈ નું મદદ થી આપણા જીવનના કામ સરળ કરીશું
હા. હા. ચોક્કસ હા ભલે ત્યારે હા, તમારા આજે. એ વિશે ઘણું બધું જાણ્યું તમારે પાસેથી સારું લાગ્યું.
હા, હા જરૂરથી ચલો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ આવજો.